હલો.
હજ
હલો.
હલો શ
હવે આવ્યો અવાજ. બસ, આ બેઠી છું.
પેલું લખી દીધું તે.
શું?
પેલું આપણને આપ્યું તું એ.
મેં લખ્યું પણ અડધું જ લખ્યું છે, હજુ.
કેટલા પેજ?
જો માને કે આપણને આપ્યા તા વીસ, ના મેં લખ્યા છે દસ.
બરોબર.
એટલે થી બાકી છે.
તો પછી ક્યારે લખવા બેસીસ?
જોઈસ, હવે કાલે બેસીસ.
તો હું વહેલી તકે પતાય દે. આપણે સબમિટ કરવાનું છે, ખબર છે ને?
હા, ખબર છે. પણ હવે રજા છે, હવે કાલે રજા પાડી દઈશ.
અરે, એવું રજા ના પડાય હમણાં, અત્યારે. ઇ્પોટેેન્ટ લેક્ચરસ. ચાલે છે.
એવું છે.
હા, એવું છે. એટલે આપડે. એવું કરવું પડશે.